હાલો કેમ છો? હુબી મજામાં જ છુ.
હા તો આજે આપણે ટેકનોલોજી વિશે વાત કરીશું જે આપણા ડેલી લાાઈફમાં આપણે યુઝ કરીએ છીએ એના વિશે
ઠીક છે
હા તો કેવું કે ટેકનોલોજી અત્યારે ખૂબ જ આપણે યુઝ કરતા હોઈએ છીએ એ પછી આપણે મોબાઈલનો યુઝ કરતા હોઈએ છીએ કે બીજા કોઈ પણ વસ્તુનો યુઝ કરતા હોય છીએમાં ટેકનોલોજી ખુબ જ અ ઉપયોગી હોય છે
નું કોઈ સા હ ખુલ ટેકનોલોજી બરોબર તો ચાલે જ નહી ને ટેકનોલોજી છે ગેજેટ છે મોબાઈલ લેપટોપ ટેબ્સ, સ્માર્ટ વોચ એના વગર ચાલે જ નહી.
હા એ વાત પણ સાચી છે કે કેવું કે આપડે મોબાઈલ યુઝ કરતા હોઈએ તો મોબાઈલમાં આપણે હવે તો પેલા તો કેવું કે આપણે ગૂગલ ઉપર સર્ચ કરતા હતા આપણને કંઈ પણ વસ્તુ જોતી સર્ચ કર કરવી હોય તો પણ અત્યારે તો આપણે કેવું કે ચેટ જેપીટી છે કે જેમીનાઈ છે કે એના ઉપર આપણે સર્ચ કરીને ડાયરેક્ટ એ વસ્તુ વિશે જાણકારી મેળવી શકીએ છીએ.
આજકાલ એઆઈ જગ્યા લઈ લીધી છે હયુમન્સની
હા એ કેવું કે એઆઈને આપણે જ ટ્રેન્ન કર્યું છે તો એઆઈ કોઈ દિવસ આપ હ્યુમન્સને તો રિપ્લેસ નહીં કરી શકે પણ કેવું કે આપણે એઆઈના ટૂલ્સને બધું શીખીને આપણે કેવું કે નવું નવી ટેકનોલોજી યુઝ કરીને એમાં આપણે નવું શીખવું પડશે તો આપણે કેવું કે આપણે જળવાઈ રહેેશે એમ આપણું હ્યુમનનું પણ
હા હા હ્યુમનને રીપ્લેસ ના કરી શકે બટ એક રીતે જોવા જઈએ તો હ્યુમન ની જગ્યા પર જોબ કરી શકે છે જોબ જોબમાં એજ્યુકેશન એજ્યુકેશનમાં રિપ્લેસ થઈ જાય છે. પછી એના સિવાય મેન્યુફેક્ચરિંગ છે કંપની છે એ બધી જગ્યા પર એઆઈ રીપ્લેસ કરે જ છે ને માણસો
તમારી વાત સાચી છે ઘણી જગ્યાએ કરે છે ઘણી જગ્યાએ ક્યારેય પણ આમ અ આઈટીમાં જોબ કરું છું તો કેવું કે હું મારે કોડને એવું લખવાનું આવે ને નવી નવી ટેકનોલોજી શીખવાની આવે તો જ્યારે એઆઈ કંઈ પણ મિસ્ટેક કેવું કરે છે તો એ પોતે એ મિસ્ટેક નથી દૂર કરતું એના માટે કે હ્યુમન્સની જ જરૂર પડે છે તો એના એવું નથી કે એઆઈ આખું જ હ્યુમનને રિપ્લેસ કરી દે છે
એ વાત તો છે ઓબ્વિયસલી કે કમ્પ્લીટલી તો હ્યુમનને રીપ્લેસ ના કરી શકે છે કેમ કે એઆઈને ઓપરેટ કરવા વાળા તો હ્યુમન જ છે એ કામ કેવી રીતે કરે છે શું કામ કરે છે સારું કામ કરે છે કે એ બધું જોવા વાળો તો હ્યુમન જ છે પણ કેટલા બધા મજુ લોકોની જગ્યા બી તો લે છે ને
હા ઘણી જગ્યા એવું થાય છે હવે મેડિકલ છે તો મેડિકલમાં કોઈને ની ન ઓપરેશન કરાવવું હોય તો એના માટે એ લોકો રોબોટિક્સ ઓપરેશન કરાવે છે પણ સાથે સાથે એમની જોડે ડૉક્ટર પણ હોય જ છે જે કેવું કે મશીન હોય એની પાસે તો કેવું કે આપણેે જ એઆઈ ને ટ્રેન કરતા હોઈએ છે
હ તો સ ીક છે
હમ ને કેવું કે ટેકનોલ ટેકનોલોજીના ઘણા ફાયદા પણ છે જેમ કે આપણું ટાઈમ પણ બચાવે છે આપણું કામ પણ ઝડપથી કરે છે આપણને ઇન્ફોર્મેશન પણ આપે છે પછી અત્યારે સૌથી વધુ ઉપયોગ તો ટેકનોલોજીનો કવો કે સ્ટુડન્ટ જ કરતા હોય છે એમના સ્ટડી માટે
હા અને સ્ટડી તો હવે સેકન્ડરી થઈ ગઈ છે હવે તો જે સ્ટુડન્ટ લોકો છે એ લોકો ટેકનોલોજીની પ્રોજેક્ટ કરવા માટે કરે છે અસાઇનમેન્ટ મળે છે તો એમાં યુઝ કરે છે પછી કોઈ ડિસ્કવરી કરવાની છે ઇનોવેશન કરવાનું છે બધી જ વસ્તુ માટે આ લોકો એઆઈ પર ડિપેન્ડ થઈ ગયા છે તો પેલા જે મૂકવા મળડ્યું સિચુશન નહી કે બુક માંથી બધું કરી કરી નીકતા હતા રસ્તું પોપટ થઈને એ વસ્તુ તો હવે જોવાનું મળે જને
એ વાત સાચી છે સાથે સાથે ટેકનોલોજીના ઘણા ડિસએડવાન્ટેજ પણ છે જેમ કે આપણે વધુ પડતો મોબાઈલ કે કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરીએ તો એને લીધે આપણી આંખો પણ ખરાબ થાય છે ને અત્યારે તો સોશિયલ મીડિયા એટલું બધું છે ટ્રેન્ડિંગમાં કે સ્ટુડન્ટ્સ હોય કે પછી કોઈ પણ હોય પર્સન એ આખો દિવસ રીલ્સ જ સ્ક્રોલ કરતું હોય છે ઇન્સ્ટાગ્રામમાં કા તો ગેમ રમવા વાળા ગેમ રમતા હોય છે એને લીધે આપણા હેલ્થ ઉપર એની અસર પણ પડે છે
હા એ વાત તો છે અને એ આ તો અમારા સાથે થ ઘણી વાર થાય કેમકે અમે વાંચવા માટે ફ લવ બેસીએ છે પણ પછી એવું થાય કે એક વાર જોઈ લઈએ પાંચ દસ મિનિટ વાળ રીડ સ્ક્રોલ કરી લઈએ ઝ કરી લઈએ પછી પાંચ દસ મિનિટ કલાક પણ ક્યારે બદલાય છે ખબર જ ના પડે આપણને અને એક નોટિફિકેશન આવી ગય અનેને વાટસઅપથી તો પતી ગઈ પછી તો સ્ટડી બધી બધું સાઈટ પરત થઈ જાય
એવું તો મારી જોડે પણ ઘણી વાર થતું જયારે હું પણ પ્રિપેરેશન કરતો એક્ઝામની તો કોઈ એક મેસેજ આવે કોઈ પણ ફ્રેન્ડ નો તો આપડે એની જોડે વાત કરી લઈએ કે તો એમાં આપડો ટાઈમ ક્યાં નીકળી જાય એ ખબર જ ના પડે આપણને હમણાં તો કેવું કે સાયબર ક્રાાઈમ અને ઓનલાઈન જે આ બધું સ્કેમ છે એ ઘણું બધું વધી રહ્યું છે તો એ એ પણ એક ટેકનોલોજીનો કેવી કે ડિસએડવાન્ટેજીસ છે
હા તો હવે બ બધા થાય છે અને પેલા તો ખાલી શોપિંગમાં કે એવી બધી વસ્તુમાં જ ફ્રોડ થતા હતા બટ હવે તો ખબર ને કેવા કેવા ટાઈપ ના ફ્રોડ્સ આ ગયા છે ઇવન કોલ પિક કરવામાં બી બીક લાગ્યા હોય કે કોલ પિક કરી કોઈ ફ્રોટ થઈ જાય તો
એ વાત પણ સાચી છે અને આપણે આખો દિવસ ટેકનોલોજીને લીધે કવું કે આપણે બેસી બેસીને જ કામ કરવું પડે છે તો તેને લીધે આપણે આ બધા જ કેવા લોકો આમ ફેટ થતા જાય છે અને એને લીધે આપણે સ્વા હેલ્થ ઉપર પણ એની અસર પડે છે
એ તો થાય છે અને કન્ટિન્યુઅસલી કલાક સુધી બેસી રહેવાનું આઠ દસ કલાક તો એમાં પછી આપણને બેકબોન નીી પણ પ્રોબ્લેમ થઈ ગ છે અમુક લોકોને તો સ્પાઈનલ કોર્ડ માં પ્રોબ્લેમ થવાનું ચાલુ થઈ જાય યંગ એજમાં જ
હા એમકે હું આઈટીમાં જોબ કરું છું તો મારે કેવું કે સાત આઠ નવ કલાક સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું હોય છે તો જેમ તમે કીધું એમ ઘણી વાર મને પણ આખા શરીરમાં પેન થતું હોય છે તો એયા બધા પ્રોબ્લેમ તો છે જ
હાવે એ પ્રોબ્લેમ તો કઈ કરી જ નહી શકાય આપડે કેમકે કેટલું બી વાંચી લો બધું કરી લો બટ જે જોબ છે એ તો કરવું જ પડશે અને જોબ માટે બીજો કોઈ ઓપ્શન નથી બધાને જોબ બી એવી જ જોઈએ છે જેમાં એસી હોય બેસી ને કામ કરવું પડે બઉ ગદા મજૂરી નહી હોય તો કામ બી પોતે જ સિલેક્ટ કરીએ છી પછી આપડે કમ્પ્લેન બી કરીએ કે આ પ્રોબ્લેમ થાય છે પેલી પ્રોબ્લેમ થાય છે
હા એ વાત છે તમારી સાથે મોબલ પણ ટેકનોલોજી ના
ક્યાં ગયા
જેમ કે કેવું કે આપણા કોઈ રિલેટિવ્સ છે એ કોઈ બીજી જગ્યાએ રહેતા હોય તો આપણે વિડીયો કોલ થ્રુ એમની સાથે વાત કરીએ તો આપણને પણ એમ લાગે કે હા કે આપડી સામે જ બેઠા હોય એવું આપણને લાગે તો આમ જોવા જઈએ તો ટેકનોલોજીસના ઘણા ફાયદા પણ છે
હા આ અમુક એડવાન્ટેજસ છે જે બધાને જ ગમે છે જેમ કે કોલ પર તમે વાત કરી શકો વિડીયો કોલ કરીને જોઈ શકો છો કોઈ એમરજન્સી આવી ગઈ કઈ નહીં આવડતું હોય જેમ કે કોઈ નવું નવું હોય જે કિચનમાં જાય છે કરવા માટે કઈક નહી આવડતું તો યુટ્યુબ માંથી જોઈને શીખી લેવાનું ભલે નને કઈ બી તો એ રીતે જોવા જઈએ તો એડવાન્ટેજસી ઘણા બધા છે બ ડિએડવાટેજસ બ છે એના
ડિસએડવાન્ટેજીસ તો ઘણા બધા છે સાથે સાથે કવું કે આપડે પેલા ના સમયમાં પૈસા આપણે પૈસા કોઈને ટ્રાન્સફર કરવા હોઈએ તો આપણે બેંક માં જવું પડતું લાંબી લાઈનમાં પણ ઉભું રહેવું પડતું પણ હવે તો કેવી કે નેટ બેન્કિંગની સુવિધા છે તો આપણે યુપીઆઈથી કોઈને પણ જેટલા પણ પૈસા જોતા હોઈએ એટલા પૈસા આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ
હા પણ એમાં જયારે સ્કેમ થઈ જાય તો સેકન્ડમાં પૈસા ઉડી બી જાય ને અઉન્ટમાંથી
હા એ વાત સાચી છે કે સ્કેમ તો સ્કેમને લીધે આપણા પૈસા ઉડી જાય છે તો એના માટે આ આપણેે કેવું કે એ ધ્યાન રાખવું પડે આપણેે
હમ એ તો છે અવે એડવાન્ટેજ હોય કે ડિસેએડવાન્ટેજ હોય કોઈ બી વસ્તુ ન તમે લિમિટ કરતા વધારે ઉપયોગ કરો તો કોઈને કોઈ પ્રોબ્લેમ તો થશે જ બધાના સાથે સાચવીને વાપર તો કોઈ પ્રોબ્લેમ નથી ક્યા ગયા
અ સ્ટ્રોંગ છે આપડા ઇન્ડ આપડા કેવું કે આવનારા સમયમાં કે શક્તિશાળી સાધન છે જે આપણને કેવું કે સરળ ઝડપી અને આરામદાયક પણ બને
હમ એ બી છે કોઈ નહીં. હું બી હવે જઉં છું. મને બી જરાક કામ છે. તમે બી કોઈ કામ હોય તો કરી લો. હલો.
હલો.
હમ્મ.
હા તો હવે આપણે આવા નવા ટોપિક સાથે ફરી એકવાર મળીશું એમ.
સારું.
હા, ઓકે. હા, બાય હા.